કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ, હું મજામાં છું, તમે કેમ છો?
જય શ્રી કૃષ્ણ. હું પણ મજામાં છું, બીજું શું ચાલી
હા બસ કંઈ નહીં શાંતિ અત્યારે તો જો ને છોકરાઓનું વેકેશન બી ક્યાં પતી ગયું કંઈ ખબર ના પડી હવે તો સ્કૂલો ચાલુ થવાનો સમય થઈ ગયો.
જોઓ ને આમ તમારે તો વેકેશન પૂરા પણ થઈ ગયા અમારે તો હવે થોડા મોડા પડ્યા છે તે એટલે હમા હમારે તો હજી ચાલવાનું છે, વેકેશન થોડા દિવસે દિવસ સુધી.
તો અમારે તો છોકરાઓ હા બોલો.
અમારા તો બાળકો હમણાં મામાના ત્યાં મજા કરે છે.
ને વેકેશનની અસલી મજા તો મામાનું ઘર જ છે ને આમ, કેવા આમ સારું કહેવાય કે છોકરાઓ મામાને ત્યાં છે. તમને યાદ જ હશે આપણું બાળપણ એટલે વેકેશન પડે નહીં કે મામાનું ઘર યાદ આવે. આપણા માટે તો આખા જે દોડ મે મહિનો મહિનો જેટલું વેકેશ ન આખું મામાને ત્યાં ર રહેેવા જતા.
બિલકુલ. જેમ કે વેકેશન પડે એના બીજા દિવસેથી જ આપણે અમ હવે તો અમારા મમ્મી ને પરેશાન કરતા હતા કે ચાલો ને નાનીના ઘરે જવાનું છે, જવાનું છે અને અમારા નાની છે ને ઈ ગામડામાં રહે છે, તો એ અહ અમને ત્યાં ગામડામાં જવું બહુ જ ગમતું હતું એટલે અહ ત્યારથી અમે જ્યારથી વેકેશન પડે ને એના બીજા દિવસથી જ અમે એમને કેવાનું ચાલુ કરી દેય કે હવે તો અમારે ગામડે જવાનું છે. અને એ પણ અમારે બહુ જ આતુર તાથી અમારી રાહ જોઈ રહ્યા હોય છે અમારા વેકેશન.
હા સાચું અને જુઓ ને આપણા ટાઈમના વેકેશન પેલું ગામડાંની તો મોજ જ કંઈક અલગ હોય છે, કે ત્યાંનું વાતાવરણ આપણે તો ગામડે જતા કેટલી મજા કરતા એ લીમડાની છાવ નીચે આપણે કેવા હિચકાઓ બાંધીને હિંચકાઓ ખાતા, પછી આ આપણા ફ્રેન્ડ સાથે ઓલા કેટલી બધી રમતો રમતા આપણે. અને નાની તો કેટલી નવ નવી એ બધી વાનગી ઓ બનાવતી અને કેટલું સંગરી રાખતી ને આપણા માટે કે મારા છોકરાઓ આવશે તો આ વસ
બિલકુલ મને તો આજે પણ યાદ આવે છે હવે તો અમારા નાની છ શું છે આ દુનિયામાં નથી, પણ તો પણ આજે પણ એમની યાદો અને એમની જે અમારા સાથે લાડ લડાવેલા હતા એ તો મને બહુ જ યાદ આવે છે આજે પણ. અને આજે પણ મામાનું ઘર જઈએ ને એટલે એ બધી પુરાણી આપણે મા સાથે વિતાયેલા અ પલ અને અ આપણા નાની મા સાથે વિતાયેલા પલ બધા જ યાદ આવી જાય છે.
બિલકુલ જો એક મામાનું ઘર જ એવું છે કે ત્યાં આપણને છે ને આપણી માના નામથી ઓળખતા હોઈએ છે બધા આપણને બાકી તો આપણ પપ્પાના નામથી ઓળખાતા હોઈએ છીએ પણ એક નાનીનું ઘર મામાનું ઘર એવું છે કે ત્યાં બધા આપણે આપણા મમ્મીના નામથી ઓળખતા તા હોય છે. અને મારે તો જોવ ને છોકરાઓ હજુ તો આટલો મહિનાનું વેકેશન પડ્યું તો પણ કહે છે મમ્મા હજુ કાલે સ્કૂલ જવાનું છે હજુ હજુ તો હમણાં જ તો વેકેશન પડ્યું હતું આટલા જ તો દિવસ થયા.
બિલકુલ હવે જો વેકેશન અ પતે એટલે કોઈને ના ગમે હ આપણને પણ ના ગમે એક વખત તો કારણ કે આપડણે પણ થોડા અ આલસી થઈ ગયા હોયજ. કે આપણો પણ રૂટીન થોડો બદલાઈ ગયો હોય છે.
કઈને બેક ટુ રૂટિન થઈ જવાનું છે એ જ બધું શેડ્યુલ પ્રમાણેની પેલું એક બે દિવસ તો લાગશે આપણને કઈને હવે કાલથી પેલાં ઘડિયાળના કાંઠે સવારે દોડવું પડશે.
બિલકુલ અને સવારનો એ સમય બાળકોને ફટાફટ ટિફિન તૈયાર કરીને આપવાનું એમને તૈયાર કરવાનું જો બસ આવી જાય એના પહેલા એમને એકદમ રેડી કરીનું નાસ્તો બધું આપી દેવાનું તો કેટલું ભાગો ભાગ દોડ પાછું ચાલુ થઈ જાય છે. અને જો એ રૂટિન પણ એ છોકરાઓ માટે રૂટિન છોકરાઓ માટે પણ સારો છે ને આપણા માટે પણ આપણું પણ કામ બહુ સમય પર સમયસર થઈ જાય છે.
બિલકુલ એ વાત તો તમે સાચી કીધી કે સ્કૂલ ચાલુ હોય ને તો આપણે સવારે વહેલાં ઉઠીએ બધું આમ આપણું સમયસર થાય છે અત્યારે વેકેશનમાં તો આપણે છે ને એવા થોડાક આળસું થઈ ગયા છે કે મોડા ઉઠવાની ટેવ પડી ગઈ છે બધું કામ પણ લેટ લેટ કરીએ છીએ. એ પણ હવે પાંચ તો અ રૂ ટ્રેનમાં આવી જવાના છે.
બિલકુલ મારા પણ એ જ હાલ છે આમ તો બીજા દિવસે જયારે સ્કૂલો રજા જવાનું હોય છે શાળાએ ત્યારે તો અમે બિલકુલ ટાઈમ થી ઉઠીને બધું રૂટીનથી કામ કરીએ પણ જયારે અહ થોડો આમ લેઝી થઈ ગયા કે હવે આટલી રજાઓ પડી જાય એના પછી બાળકોને શું આપણને પણ એક વખત તો થોડો કંટાળો આવી જાય કે સવારે કે ટલું જલ્દી પાછું ફરીથી ઉઠવું પડશે.
બે દિવસ તો લાગશે જ આપણને કંટાળો આવશે જ, પણ શું કરીએ છોકરાઓને તો મોકલવા તો છે જ એટલે પરાણે પણ ઉઠવું તો પડશે જ, અને હું શું કું બીજું અત્યારે જોઓ ને કેવી કેરીની મસ્ત સિઝન ચાલે છે છે તો પછી તમારે ત્યાં કેરી વેરી આવી ગઈ કે નહીં?
હા, હા અમારે તો આવી ને અમારે તો ગામડાથી વાડી પરથી પણ આવે છે, પણ અહ એનો અચાર પણ બનાવીએ છીએ અમે અને અહ એને પકાવવા પણ મૂકીએ છીએ. બહુ જ મતલબ એનો સ્વાદ બિલકુલ અલગ હોય છે, જે માર્કેટમાં મળે છે ને એના કરતાં તો એનો સ સ્વાદ બિલકુલ અલગ જ હોય.
હા નહી, બહું હા દેશી કેરી બહુ સરસ લાગે અને પો પોતાની વાડીની એટલે બહુ મસ્ત. એક કોઈપણ જાતના કલ્ટર વગરની કોઈપણ જાતના દવાઓ વગરની એકદમ ઓરિજ મતલબ ઓરિજનલ આમ. કોઈ પણ કોઈ રાસાયણિક પદાર્થ તુમ અહ વગર પકવેલી કેરી તો બહુ સરસ લાગે.
અમારા જે દાદાજી છે ને એમ ને એમ પોતે બધા ગામડામાં અહ જે ઝાડ અને છોડ વાવેલા હતા એમના હાથના આ કેરીઓ અમે હમણાં જ ખાઈ રહ્યા છે. તો મને એવો વિચાર આવે છે કે આપણને પણ આ જે એના જે ગૂટલીઓ છે એને આપણને સાચવીને રાખવી જોઈએ અને જ વરસાદના પહેલા આપણે ક્યાં પણ પહાડોની જગ્યાએ કે કોઈ પણ એવી જગ્યા આપણે ફરવા જ જઈએ તો આપણને એ ગુટલીઓનું બીજ આપણને વખોરવું જોઈએ તો કોઈને કોઈ એક આમ નો પેડ એવ વું થાય તો પછી જો આપણે પણ આપણા જે અહ આવા વાળી બીજી પેઢી છે એને પણ આપણેે આવો સોરો સારો મ મતલબ એવો ગિફ્ટ આપીએ તો એના માટે આપણને પણ એવું કરવું જોઈએ.
બિલકુલ બહુ સારા વિચારો છે તમારા, અને તમને ખબર ગુટલીઓનું મુખવાસ પણ બહુ સરસ લાગે છે.
હા, હા અમે બના વેલું પણ છે એક બે વખત.
અત્યારે તો કેરી તો એટલે અમારે ભી કેરી એટલે અત્યારે તો કેરીને રસને, પૂરી કેરીને ઢોકળા ને એજ બધું મેન્યુ બી ચાલ તું જ હોઈ અમારે તો.
બસ હમણાં તો આ જ છે કે ભાઈ રોજે રોજ કેરી નો તો સીઝન જ હમણે બરાબર આવેલો છે. તો રોજ આ તો કોઈ ના કોઈ પાર્ટમાં બને ક્યા તો અ બન અહ આપણેે અહ મેંગો શેક બનાવીએ કા તો પછી અ આઈસક્રીમ બનાવીએ કા તો પછી પછી રસ તો છે જે એમ. આપડે જે પારંપરિક પ પારંપરિક. તરીકે જે આપડે રસ અ જમીએ એ તો છે જ પણ એના અલાવા પણ કેટલા બધા આમરસ થી કેટલી બધી વાનગીઓ પણ બને છે.
હા બિલકુલ સાચું કહ્યું અત્યારે તો મારે તો છોકરાઓ શું કેહેવાય કેરીની સિઝન તો કેરી જ ખાય છે રોટલી ને એવું તો ભૂલી જ ગયા છે એ લોકો ખાવાનુ.
બિલકુલ અમારે પણ ઈજ છે. પણ હવે બાળકો એમના મામા ના ઘરે મજા કરી રહ્યા છે એ તો હમણાં અને ત્યાં પણ ત્યાં પણ કેરી નો તો બહુ જ અમદાવાદમાં તો ખબર જ છે કે બહુ જ કેરીનોો ક્રેઝ છે. ત્યાં પણ તો એ લોકો ત્યાં પણ રસ. તો પી રહ્યા છે અને અ અ મારા નાના બાળકને તો બહુ શોખ છે એ તો શું છે એને અ ફ્રીઝર કરીને પછી આઈસક્રીમ ના રૂપે લે છે એ તો.
હા બિલકુલ અને કેરી કાચી કેરીનું આમ પન્ના ને એ બી બહુ સરસ લાગે છે ને.
હા એ આપણને લૂ થી બચાવ કરે. છે. આમ પન્ના પણ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને એનાથી આપણ અ આપણને લૂ પણ નથી લાગતી ગરમીમાં પણ બચાવ થાય છે.
મળીએ આવજો. જય શ્રી કૃષ્ણ.